હા તમને અવાજ આવ છે મારો!
હા તમે જમી લીધું?
હા જમીને જ બેસા છે. શું જમ્યા તમે આજે?
મેં આજે જયમિ દાળ, ભાત, સાક, રોટલી, પાપડ.
અચ્છા બરાબર.
તમે શું જમ્યા?
એ વગરે ખીચડી, દહીં ને એ બધું.
અચ્છા તો હું વિચારશે તમારો કે આપડો તમારો વરસાદ છે. એટલે એ બાજુ
ના આજે તો નથી રાતે પડ્યો હતો વરસાદ તો. હાલ તો ખાલી લાઈટ ની જ પ્રોબ્લેમ છે. લાઈટ નહીં.
લાઈટ નહિં તમારે ત્યાં?
હમ ના હા ઇન્વીટર તો ખરું જ કારણ કે જોઓ ને અવે તો આવું કઈ ભાઈ ને કઈ જોબ ગયા હોય પપ્પા ને બધું. તો પછી આવે અને લાઈટ ના હોય તો કેટલો અગરો પડે એમને ઊંઘવાનું નાટઈ કરીને આવેલા હોય. એટલે પછી હજુ અમણાં નવું જ લાવેલા છે અમે.
હમ. તો તેમને કયું ભોજન બહુ ભાવે?
મને ભોજન મને ભોજન માં તો એમ તો બધું જ વાવેે ઘરની વાનગીઓમાં તો અત્યારે ખીચડી અને અવે ચોમાસા મતલબ કે સિઝન પ્રમાણે અલગ અલગ વસ્તુ ભાવે. એમ પછી કન્ટિન્યુ પણ એવું નઈ કે મતલ બે દિવસ નો આત્ર વગેરે ખીંચીડ આપે તો ભાવી જાય. એ પણ પછી મને નહીં ભાવતી. મને તો અલગ અલગ જ ખાવા જોઈએ.
મને પણ એવું છે કે વરસાદની સિઝનમાં ભજીયા મળી જાય આપણને ગોટા પછી એવા પાલકના ગોટા પછી સૂપ પછી મેગી હા મેગી બટાકાની પૂરી એવું ગરમ ગરમ નાસ્તો મલી જાય આપણને એટલે મજા જ પડી જાય.
હા પણ એમાં હું કેવું કે ભજીયા આપે ને તો પછી ના ગમે ભજીયા ખાવાનું એટલે પછી એમ મને તો એવું છે. કે અમુક આપડે માણસ સાથે રહીને કેટલા સમય પછી રહીને કંટાળી જઈએ. તો એ જ કન્ટિન્યુ એકને એક ભોજન ખાને હો કંટાળી જ જવાય એટલે ત્રણસો પાંચ સાત દિવસમાં અલગ અલગ જમવાનું મળે ને તો વાહ મજા આવે.
એ વાત તો સાચી છે. તો તમારે ત્રણસો પાંસઠ દિવસની અલગ અલગ વાનગીઓ લખી રાખે પણ તો મને મેડ પડે.
હમ અવે વાનગીઓ તો જોવો ને જોવા જઈએ તો એટલી બધી વાનગીઓ છે. આપડે બનાવતા પણ થાકી જઈએ એથી ત્રણસો પાંસઠ કરતા એ વધારે છે વાનગીઓ તો.
એ વાત તો મારી હાચી છે. તો તમા અ તમને સૌથી વધારે કઈ જગ્યાએ ફરવાનું અત્યારે સુુંધી તમારો એક્સપિરિયન્સ છે કે ના મારી આ જગ્યા મને બોઉ ફેવરેટ છે.
હમ મારી જો ફરવા ગયા હોય તો એમ તો મારા ફ્રેન્ડ હાથે ગઈ છું. તો એક તો એમમ દિવ-દમણ અને બીજું મેન કે જ્યાં મતલબ કે જવાની ઈચ્છા હતી ને મને તો એવું જ હતું કેમ ક્યારે જઈ જ નહી શકું. તો એવી જગ્યા છે અયોધ્યા કે જ્યાં મેં મારા મનગમતા વ્યક્તિઓ સાથે ગઈ છું. ને ત્યા્યારે ને એટલું સુકુર મળેલ્યું છે મને તો સપનામાં પણ હતું કે હું આવી જગ્યા પર જઈશ. એ પણ એકલી તો હું જઈને આવી છું તો એ મારા માટે બહુ સારું છે.
બરાબર.
હમ તમે.
મેં તો ગઈ છું અત્યાર સુધીના શું કેહેવાય. દીવ દમણ તો નહીં ગઈ એટલે ગઈ હતી પણ ફેમિલી જોડે પછી રાજસ્થાન અમે કે સ્કૂલ ફ્રેન્ડસ ગયા તા બધા સ્કૂલમાંથી રહી જાયને ટુર પર એમ ગયા ત્યાં. પછી ફેમિલીમાંથી નાની હતી ને ત્યારે શડી સાઇડ ગયા હતા.
હમ હમ.
પણ મને. રાજસ્થાન બહુ ગય મૂકે ત્યાંની પિંક સિટી બહુ મસ્ત છે પછી ત્યાંની જયપુરની પાણીપુરી. પણ બહુ ફેમસ છે ને મસ્ત છે એવી પાણીપુરી પણ ગુજરાતમાં હજ નહીં. અદી એકદમ ટીકી ટીકી એવી. પછી તેના લોકો પણ બો. ભાડા હોય છે જયપુરા રાજસ્થાનના.
હા હા એ જ મતલબ કે ત્યાં એ બાજુ ફરવાનું પણ બધું બહુ છે આપણા મહારાજાઓ રાજા વિશે જાણવું પણ હોય ને તો આપણને ત્યાં એમનો કિલ્લો એમનો ઇતિહાસ બધો ત્યાં જાણવ મળે મતલબ કે કેહેવાય નને કે આપણને કોઈ વ્યક્તિને પર્સનલી જાણવું હોય તો એ વ્યક્તિ પાસે જવું પડે તો એ જીતના આપણને કોઈક મહારાજા વિશે જાણવું હોય અથવા આપણે મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ એના માટે આપણેે રાયગઢ ને એવું બધું જ જવું પડે તો જ આપણને સમજાય કે એમને કેવો એમને ઇતિહાસ લેખો અને એવી આપડ મતલબ કે જે જઈ પુું જઈએ છે તો થાય કે ના આપણા રાજા લોકો જે લડ્યા છે ને તે સાચા માટે લડ્યા છે આવી જગ્યા છોઈને કોને જવું ગમે
હમ તમારી સાચી વાત છે તો એના કિલ્લાઓ પછી કેવું આર્કિટેક્ચર હોય છે કે પાણીની વચ્ચે હેલ બનાવે છે જલ મહેલ વિશે તમે હમરું છે
હા હા સાંભળું છે જોયું પણ છે શાયદ તો પણ બહુ યાદ નહીિ એ
મેં પણ જોયો છે પણ અંદર થી નહી દૂર
હરઠથી હા મેં પણ દુરથી આપડે મતલબ કે ત્યાં એકમ દૂર ઉભા રાખી ને ત્યાંથી મતલબ કે બતાવે છે અમે પણ સ્કૂલ માંથી ગેલા ને તે એવું જ હતું અ ખાસા દ ઉરઠી ઉઊભા રાખે અને પછી જોવાનું દેખાડ કે અહિયાયા જુવ આપડ કિલ્લો છે આ છે મતલબ કે બધું
નાસ્તા તો કલોખોટું કેવ
તમે પેલું સાંભળું પેલું પણ હોય છે અ દિવાલોને લઈને કઈ હોય છે સ્તંભ કેટલા છે આપડે ગમે તેટલા ગને પણ આપથી ભૂલી જ જવાય
ના મેં નહી સાબણીયુ
એમાં એવું એટલે બહુ મને ખર ને આ નહી પણ એવું હોય છે કે બાકી અત્યારે આપણે પહેલાજી ચાલુ કર્યું છે ગનવાનું તો ગણતા ગણતાજઈએ અને પછી ત્યાં જઈને આપણે બાકી ગણ્યા હોય ચોવીસ ને ફરી પાછા ત્યાંથી જ ગણવાનું ચાલુ કરીને જઈએ ને તો પછી ડબલ થઈ જાય ડબલ જ મતલબ કે બતાારે આપણને વધારેમ થાય આણે કર તો બીજા કોઈ એ ગણા હોય તો એના અલગ ગણતરી થાય ઘયના તો બધા એ બધા જ હોય પણ અલગ અલગ સ્ંભને અલગ અલગ મતલબ એ થઈ જાય
બરાબર.
એવું કઈ છે આપડે જેટલી વાર ગણીએ ને એટલી વાર આંકડા અલગ આવે. ને એ લોકોના મહારાજા વખતે તો પેલા કિલ્લાઓ બનાવેલા કેટલા જબ્બર હોય. તે એક નીચેથી બૂમજ ખાલી નાની અમતી પ પણ આખા કિલ્લામાં હંભળઈ.
સાચી વાત છે ને એ એ લોકોના કિલ્લામાં પણ. પેલું કેવું હોય કે સંતાવાની જગ્યાએ કે જબડી જબરી હોય.
હા મને તો એવા ખુફિયા ઘરો બો ગવમે એમ ભાઈ ને મસ્ત. જૂનું બધું મતલબ કે હોય એ રીતના ઘરો.
હ પછી આ પેલાના આપણે મહારાજાના કપડાઓ વસ્ત્ર જોઈએ તો એ લોકોની હાઈટ બોડી કે. એ બધી હતી નહી પેલાના જે કેહેવાય ને કે હું કેવાય લડવાના. ખર એ પણ કેવા સોલ સોલ એ રાજસ્થાનમાં બધા બહુ છે હા તમે જોયું હોય તો.
હા હા છે ને મતલબ કે રાજસ્થાનમાં બંધ છે. અને મતલબ કે આપડે જ્યાં મતલબ કે આપણે ઇતિહાસ હોય ને ત્યાં આગળ બધે જોવા જઈએ ને. તેમના સસ્તા છે ને બધુંજ છે. પછી એ રીતના હું આ કું છુંને ડીવ તો ડીવમાં પણ જરા આપડ પેલું જહાજ હતું. અ ક્યાંથી લટા લતા આવેલું ને. તોય જહા જતા ત્યાં છે દીવમાં. તો એ જહાજમાં પણ મતલબ કે જે રીતના સૈનિકો મળી ગયા. એ મતલબ કેટલા મોટા જહાજમાં એટલું બધું મેનેજમેન્ટ થયેલું છે. કે ક્યાં એ લોકો હુતા પછી ક્યાં રસોઈ બનાતા રસોઈ. પણ તો એવું લાગે જ હા તો બહાર થી જોઈએ ને એવુ લાગે નાનું અમથું. પંતો જોવા જઈએ તો એટલું મોટું મહેલ જેવું ઘર જેવું લાગે. એક બાજુ હથિયારો એક બાજુ લોકોનું રસોડું ટોયલેટ બાથરૂમ. પછી અલગ અલગ સૈનિકો ના અલગ અલગ એ રૂમો હતા પછી દવાખાના. અલગ દવાખાનામાં પણ ટીવી ને એ બધું એટલા જહાજમાં જ એટલું બધું હતું. હથિયારોને એક રૂમ અલગ એટલે હથિયારોનો ત્રણ રૂમ અલગ અલગ. કેટલા મોટા જહાજ મ તો ઘર જેવું લાગતું હત મસ્ત.
એવું સાચી વાત છે.
ને બારથીવું લાગ્યું મતલબ કે એ ટાઈમે યુદ્ધમાં મતલબ કે આવતું હતું. અને આવતા આટવા પછી ત્યાં આગળ મતલબ કે સ્ટબ થઈ ગયું સળગું હતું કે કંઈક હતું. તો ત્યાંને ત્યાં પછી દીવમાં આવીને એ જોયું હતું.
એવું.
એવું એનો ઇતિહાસ છે ત્યાં બધું લખેલું જ છે ક્યાં. કલગી કઈ બીજું કઈ લખેલું છે.
બરાબર આ તો આપડો ઇતિહાસ તો આપડ બહ સોલડ છે એમ પણ.
હમ્મ આપડે જેટલું જાણીએ ને એટલું ઓછું છે એવું કેવાય ને તો જ.
હાચી વાત છે તો તમે જો આપણા. બોલો તો આગળ તમે ટોપિકમાં બોલો કે તમે બોલો.
હમ્મ કઈ અ. તમને એમ રંગોલી ને બધું પાડવાનું ગમે દિવાળીને બધું આવે એમાં.
હા મને બહુ ગમે એમ ગમે પાછું એમ અમુક કંટાકળ જોરે
હા મને એવ હોત એવું થાય મને છે ને બધું મને છે ને. ડ્રોઈંગ કરતા નહીં હતું પણ મેં રંગોલી તમને તમે જીવી કોહ ને. હું એવી કરી શકું અને મને છે ને રંગોલી કરવાનું ગમે પણ વેલા ઉઠીને. પછી લેટ થઈ જાય અને પછી મને કરવાનો બહુ કંટાળો આવે. અને ને વહેલું ઉઠવાનું ગમતું નહી વહેલી કરવાની તો ગમે છે. વેલું ઉઠી ને રંગોલી કરવાને એવું થાય કે યાર. ઉઠું કે ના ઉઠવું પછી ઉઠે કે ના રંગોલી કરવાની જે પછી મોરા મને જ નહીં ગમે. એટલે પછી પાછી હેલ્ થઈ ને મે કરું મસ્ત મસ્ત મને તો કરવાની ગમે બધી.
આ રંગલી કરવાની મજા તો આવે તમારી વાર સાચ છે, પણ અમુક કંટાળી જવાય કેટલું ડૂર ડૂર કરવાનું એવું થાય
હા એ પણને મને તો છે, ને વાંધો નને દોરવાનો હું દોરી દઉં પણ હવે છે, ને આપડા આપણા ઘર પ્રમાણે આપણે લાયા હોય કલર બજેટમાં અને એમાં એ પછી છે, ને આપણને કલરનો ઉપયોગ તેટલો કરવા જોઈએ. રંગોલી એટલી બધી દોરીયે હોય ને તો આપણને તો એક જ દિવસમાં બધા કલર પટી જાય. તો પછી એવું થાય કે આટલા બધા કલર હવે એક દિવસ માં પડી જશે બીજા દિવસ શું કરીશ એ સમમજી એમ પાછી ડોર નાના એ જ રંગોળી ડોરીએ બે ચાર કઈ નઈ બધા દિવસ સાંચવી લે ને એવા કલર લઈએ.
આપડે એવું કરવા તો ચાલે કે રંગોલી દોડીએ એકવાર પછી એના કલર છે, ને તે પાછ સેલન્ડર જેટલા ભરા ને એટલા ભરી દેવાનું અને પછી પાછું વાર નાખવાનું
હા એવો છે, પણ પછી આપણે ભરવા નહી કંટા અને જો કદાચ ભૂલચૂકમાં કેું કૂતરું આ કેે કઈ આવી ગયું હોય તો બધી રંગોલી ભેગી કરી નાખે હવે જે આપડે કલર અલગ અલગ કરેલા હોય એ કલર તો પછી અલગ જ ના થાય કુટરા એ બધા ભેડસે કરી દીધા હોય એટલે
સાચચી વાત છે, એને અમુક લોકો તો જાણે જા આપણે રંગોળી બગાડી નાખે જેલેસી ના લીધે
સાચી વાત છે હમ્મ અરે મારે એવું નઈ જલેસી મેં તો રૂબરૂમાં જ જોયું છે, મારા મતલબ કે ઘરના એક ફેમિલી છે. તો એમના ત્યાં જોને મને એવું કે કે રંગોલી ડોરવા આવવાની તો હવે મેં એમને ત્યાં તો દોરેલી જ હતી ને મેં મારા ઘરે પણ દોરી પણ મેં બંને જ જગ્યા મસ્ત ડોર કારણ કે મને ગમે જ છે, વિષય જ ગમે. એટલે મેં એવું નહીં કે અહિયાં ખરાબ નહીં અહીંયા સારી તો એમના ઘરે મેં દોરવા ગઈ ત્યાં પણ મેં મસ્ત સારી દોરેલી અને પછી મારા ઘરે પણ. તો એ કદાચ કામ થી મારા ઘરે આવ્યા હતા મેં તો મસ્ટ ટોમેન્જરીને જોઈ મકા મિકીમાંવુંશ પાડેલો. તો આવયા ને તો સીધો પગ મારી દીધો અને પછી મેં કીધું કેમ આવું કર્યું. તો કે તે મારા ઘરે સારીને દોરેલી ને એટલે તો અરે ભાઈ. તમે તમારા ઘરની તો રવા દઈને જ આવેલા છો ને સારી નથી તો પછી કરી નાખવી હતી અને પછી મારા અહંયા આવીને કે આવતો
આયો હવે બોલો.
હા, હા. હલો.
હા, બોલો હવે.
હા, હા બોલો ને તમે બોલો હવે.
હમ તો કઈ નઈ આ આપે મિનિટ પતવા આઈ છે.
હા, હા.
ચાલો તો.
સારું, સારું, હા.